જય છે મિત્ર.
અવાજ આવે છે.
હા મિત્ર કેવું છે. હાલચાલ સરસને.
બસ ચાલુ છે જેવું ચા બસ મજામાં ખરેખર ચાલી રહ્યું છે શું કે મિત્ર બસ તબિયત પાણી સારી છે ને.
હા મિત્ર તબિયત પાણી તો સારું છે પરંતુ મિત્ર થોડી મિત્ર સમસ્યા પણ છે કારણ કે આજે આપણે જોઈએ તો આ મિત્ર ટ્રાફિકની ખુબ જ મોટી સમસ્યા છે કારણ કે આજે અમે જે કોલેજ જતા હતા કોલેજ થોડી દૂર છે પરંતુ એ જે કોલેજનો રસ્તો છે એ કોલેજ ના રસ્તા પર ઘણી બધી જે ચોકડી આવી છે એટલે કે ચાર રસ્તા આવે છે અને ત્યાં એટલી બધી ભયંકર ટ્રાફિક હોય છે મિત્ર કે. શું વાત કરું ખુબ જ એમાંથી પસાર થવાનું હોય એ આ બાજુથી પેલી બાજુ જવાનું હોય પણ મિત્ર અડધો અડધો કલાક લાગે કારણ કેક થોડુંક લાંબુ છે મા કોલેજ ન રૂટ એટલે તો તમે પણ જણાવજો ને મિત્ર.
હા મિત્ર એ તમારી વાત પણ સાચી હશે એ હું માનું છું કારણ કે તમે પણ કોલેજ રસ્તામાં ચાલતા જતા હશો હા મિત્ર મારે મે મારે તમને એજ વાત કેવી હતી કે મારે અરે મિત્ર મને તું તો ખરાખર મારો મિત્ર. છે યાર કેમ કે મેં તો મારે મનની વાત જાણી લીધી મને તો. આનંદ થયો મિત્ર.
સુ વાત કરે મિત્ર ખરેખર કે
હા ખરેખર મિત્ર મને હું તને આજે એજ બાબત વિશે. જ કહેવાનો હતો કે હું દોરજ જયારે નોકરી પર જમ સવારે આઠ વાગે આઠ વાગે સવારે જોબ જાઉ ત્યારે રસ્તામાં હું બાઈક લઈને જમ તો મને એવું લાગી રહ્યું છે કે હું કયા જાઝાડમાં ફસાઈ ગયો છું ખરેખર. રસ્તાની અને ટ્રાફિકની મિત્ર ઘણી જ મોટી સમસ્યા છે સવારે હું મારા ઘરથી નીકળું છું અને રસ્તામાં જાઉં છું તો એવું મને લાગે છે કે મારે નોકરી જે નથી કરવી પણ શું કરે જવાબદારી સાથે છે એટલે નોકરી તો. મમિત્ર કરવી જ પડે હવે તને ખરેખર વાત કરું તો જયારે એ ટ્રાફિકની મેન સમસ્યા ની વાત આવે ત્યારે જેમ કે શહેર વિસ્તારમાં સવારે આઠ વાગેથી દસ વાગ્યામાં જારે સ્કૂલો. સવારની સ્કૂલો ચાલતી હોય અને બધા લોકો નોકરીએ જતા હોય બધાને નોકરીનો ટાઈમ અ થતો હોય અને બધા લોકો પોતપોતાને મેળ જતા હોય ત્યારે મિત્ર એમાં હું શું છે કે રસ્તો બરાબર હોવો. જો જે કાર ટાઈમ પર પહોંચી શકાય પણ બરાબર રસ્તો નથી હો તો ખાડા ખુબચડા વાળ રસ્તો હોય છે જેના કારણે ઘણી ટ્રાફિકની સમસ્યા ઉભી થાય છે મિત્ર જેના કારણે એક્સિડન્ટ પણ વધારે થાય છે કેટલાક લોકો પોતાની. જીવ ગુમાવે છે પોતાના વાલાઓને ગુમાવે છે કે જેથી કરીને આ મેન વસ્તુ તો રસ્તાનું જે નિરાકરણ છે જે એ રસ્તા જે મંડળ છે એ ખરેખર આગળ કાર્ય. કરે છે પણ કાર્ય થોડું તકલીફમાં છે જેના કારણે એ લોકોને ઘણી જ તકલીફ ઉભી થાય છે મિત્ર તારે શું કેવું છે એ બાબતે.
તમે કીધું કે આજની જે જનરેશન છે એ સૌથી વધારે ફરવાની શોખીન હોય છે એટલે કે જ્યા ત્યા બાઈક પર ફરતા જ હોય છે એ લોકો મ ક્યારે પણ એટલે નજીક જવાનું હોય મિત્ર ધારો કે એક બે કિલોમીટર અથવા તો એનાથી બી નજીક જવાનું હોય તેમ પણ એ લોકો ચાલતા નથી જતા અને એ લોકો બાઈક નો જ ઉપયોગ કરે છે એ લોકો એ લોકોને એવું કે ચાલ આમ ચાલતા જવાનું લોકોને કંટાળા હોને એવ. એના કારણે એ લોકો બાઈકને એટલે જે સ્કૂટી રે એ લોકો જે પણ વેહકલ રહે એટલે કઈ ગાડીઓ રહે એનાથી એ લોકો જતા હોય છે પરંતુ મિત્રો જોઈએ તો આજે જે આખા વિશ્વમાં જે અમુક અમુક દેશો જે યુદ્ધ. ચાલ રહયુ છે એના એની અસર મિત્ર આપણા આપણા કન્ટ્રીમાં પણ થઈ રહી છે કારણ કે આજે આપણે જોઈએ તો જે આપણે પ આપણે પેટ્રોલ ગાડીમાં પુરાવીએ પરંતુ આજ યુદ્ધ ના કારણે. મોઘું થઈ ગું અને એનો પણ પુરવ જે જથ્થો હતો એમાં પણ ઘટાડો જોવા મળ્યો છે જેના કારણે આપણે જે મોટા મોટા શહેરો છે એ શહેરોમાં એટલી ભયંકર લાઈનો લાગી છે મિત્ર એટલી ભયંકર લાંબી લાઈન લાગી છે ને તે શું વાત કરું કારણ કે આજે આપણે જોઈએ તો ગે ગેસ જે આપણે. ખાવાનું બનાવીએ એ ગેસની પણ ખુબ જ અછત છે તો શું મિત્ર આ ટ્રાફિક અને. ટ્રાફિકની સમસ્યા તો છે જ પરંતુ આ વિષય પણ થોડી એમને માહિતી આપજો ને.
જો મિત્ર આ તો ટ્રાફિકની સમસ્યા તો રહેવાની જ છે કેમકે. જેમ જેમ જનરેશન વધતું જાય છે. આપણે એક વાત કરીએ. હમણાં હાલે ભ આપડે વાત કરીએ તોઅ ગામડા વિસ્તારોમાં. આપડે એક. વિચાર કરીએ તો ગામડા અ વિસ્તારોમાં હજુ પણ લોકો એવું કે બાઈકનો ઓછો ઉપયોગ કરીને એ લોકો ચાલવા જવાનું વધારે પસંદ કરે જેના કારણે ગામડામાં ટ્રાફિક ન સર્જાય એનું મેન મહત્વ એ છે. કે લોકો નાનાથી ચાલતા ચાલતા ઘણા દૂર દૂર લાંબી સુધી જાય જેના કારણે લોકો ઘણું લાંબુ જીવન જીવે અને જારે આપણે શહેરી વિસ્તારને વિચાર કરીએ તો શહેરી વિસ્તારોમાં નાના. નાના બાળકોથી લઈને મોટા વ્યક્તિઓ સુધી એ લોકો ચાલવાનું પસંદ નથી કરતા જેના કારણે એ લોકો બેઠાડું જીવન જીવે છે જેના કારણે બ્લડ પ્રેશર બીપી હાઈ બીપી અને એ. ઘણો પ્રોબ્લેમ થાઈ લો એ લોકો પીડાય છે અને જેના કારણે જે ટ્રાફિક છે એ તો અ દર દાખલા તરીકે આપણે એક વિચાર કરીએ તો એક કુટુંબમાં પાંચ વ્યક્તિઓ છે તો પાંચ વ્યક્તિઓ અ એક રસ્તા પર જતા હોય તો એક જ રસ્તા પર જતા હોય તો બે બાઈક કરીને એક પર ત્રણ ને એક પર બે જણ એમ કરીને બી જઈ શકતા હોય પણ મિત્ર આજે આ આજના યુગમાં એવું બધું ચાલી રહ્યું છે કે પાંચ વ્યક્તિઓને પોતાને અલગ અલગ. હોવી જોઈએ કે મારી બેગ એટલે હું જ. લઇ જવા તારી બાઈક તું જ લઈ જ ત મારા બાઈકને અડકવું નહી મેં તારા બાઈકને અડકવું નહી જેના કારણે જો મિત્રો એક જ ઘર માંથી જો પાંચ બાઈક નીકળત હોય તો આ હમણાં હાલના ટેકનોલોજી માં. એક ઘરમાં બ દાખલા તરીકે જો તમારા ઘર માં મિત્ર. મિત્ર સાત જણ કે દસ જન હોય. તો દસ બાઈક એકી સાથે નીકળે તો ટ્રાફિક તો મિત્ર થવાનો જ ને એમાં કોઈ પ્રશ્ન જ નથી કેમકે જે સામાન્ય રીતે લોકો નહી ચલાવે એને પોતાને મેળે. નીકળી પરે દુર્ઘટના કે કોઈ પણ થાય પછી ભગવાનને દોષ આપે કે ભગવાન અમારી સાથે આવું પણ તકેદારી મિત્ર એ પોતે નહી રાખે તો. પછી એ તકલીફ. તો મિત્ર પડવાની ને જો સમસ્યા છે તો પછી એનો ઉકેલ લાવવા માટે એને હવે જિલ્લા પંચાયતમાં ગ્રામ પંચાયતમાં જો રસ્તો સારો નથી જો એક્સિડન્ટ વારંવાર થાય છે તો ડિવાઇડર લગાવવાના. પછીથી. અ રસ્તો વ્યવસ્થિત કરાવવાનો જો વારંવાર બઉ ઘણ ટ્રાફિક થતું હોય તે જગ્યા પર ડામરની જગ્યા કોક્રટ ન રસ્તો કરવાનો જેથી કરીને તૂટે નહી અને લાંબા. કળ શુંમે લાંબુ સમય સુધી ચાલુ. હ. જેથી કરીને આગળ નું જે યુગ છે એમાં આપણે સારી તે ટ્રાફિક ન ફટક. કર જો. શુ કે મિત્ર તારે શુ કેવાનું છે.
હા તમારી વાત સાચી છે સો ટકાની વાત કીધી છે કારણ કે જે દરેક પરિવારમાં પાંચ ભાઈ હોય અને પાંચે પાંચ જે પોતપતાનીઈક બાઈક ખરીદે તો એનાથી સમસ્યા તો થવાની ટ્રાફિકની અને મિત્રો જોઈએ ત આપણે જે. આજે જરેશન જોય મિત્ર તો ટ્રાફિકની તો સમસ્યા છે જ પરંતુ આજે જે ટ્રાફિક પોલીસ વાળા છે મિત્ર એ લોકો પણ યોગ્ય રીતે એનું પાલન કરાવતા નથી કારણ કે કોઈ પણ નિયમો ન ભંગ કરે મિત્ર તો એના પરને. એ લોકો યોગ્ય રીતે સમજાવતા નથી પરંતુ એ લોકોને સજા આપવી જોઈએ કડક પરંતુ એ લોકો કરતા નથી અને એ લોકો પૈસા માંગતા હોય છે એટલે પૈસા આપીને એ લોકોને જવા દેતા હોય છે પરંતુ એ તદ્દન. ખોટું છે એ લોકોને કડક કારવાહી કરવી જોઈએ જેથી કરીને બીજી વાર એ વ્યક્તિ બીજી વાર એવી ભૂલ નહીં કરે પરંતુ આપણી સિસ્ટમ જ એવી છે એટલે મિત્ર ખૂબ જ શરમજનક બાબત છે તો શું મિત્ર આના વિશે થોડુંક. તમે
હા મિત્ર તમે કીધું તે પ્રમાણે જે ટ્રાફિક હવાદાર હોય છે જો એવું બધા જ લોકો. વિચાર કરે કે ભજે નિયમ. ખરેખર આપણે પાલન કરવાની જરૂર છે, તો આપણે ટ્રાફિકને કેટલું પણ ટ્રાફિક થાય પણ, શાંતિ થઈ ન ઉકેલ લાવી શકે પણ જો મિત્રો આજના હાલે યુગમાં એવું કે બધાને ઉતાવળ જ હોય છે, અને ટ્રાફિક જે પોલીસ પોલીસ જે ત્યાં મુૂકેલ હોય છે, જે પોતાની ડ્યુટી નિભાવતો હોય છે, તો જે ટ્રાફિક નિયમો જે સ્ટોપ આપે તો એનામાંથી બી નીકળી જતા હોય છે, અને પછી દુર્ઘટના બને છે પણ જે જ્યારે પોલીસ વાળા જયારે એમને પકડે ત્યારે એવું મિત્ર એમાં આવ એમને ફટાફ ઉતને પૈસા ખિસ્સામાં આપી દેતો, જો પૈસાને લાલચી હોય જેના કારણે એ લોકોને જવા દેતા તો બીજા લોકો પણ એમ કરીને પછી થ નિયમોનું ઉલ્લઘન કરતા હોય છે. એમાં તમારે શું મિત્રો કેહેવાનું છે?
હા મિત્રો તમે તો કીધું કે સમસ્યા છે પરંતુ એનો ઉકેલ પણ મિત્રો લાવો જોઈએ, કારણ કે કે આજે આપણે જોઈએ. તો ઘણી જગ્યાએ આનો ખૂબ જ ચુસ્ત રીતે એનું પાલન કરાવતા હોય છે, તો શું મિત્રો તમે પણ આ સમસ્યા વિશે તો જણાવ્યું પરંતુ થોડું એનાથી બી અઘાડીનું જણાવ્યું તો સારું.
જો મિત્ર ઉ ઉકેલ ઉકેલ છે એ તો ઘણા આપણે વિચારી એના બહાર એના બહાર આપણે વિચારી શકીએ પણ ચાલ મિત્ર હવે અ મૂકું છું તમે મને સમય આપ્યો એના માટે આભાર માનું છું, ફરી વાર કોલ કરજો કઈ પણ તમને સમસ્યા જણાય તો એનું ચોક્કલ હું તમને, અનુભવ અને વિચાર રોજ કરીશ.
હા મિત્ર ચોક્કસ.